કેમ છે હું કેટલા દિવસથી વિચારતી હતી કે તને ફોન કરું તો મને ને આજ યાદ આવું કે લાવું મને એમ થયું કે આજ તો ફોન કરી લોઉ
હું એકદમ મજામાં છું તું કેમ છો જોને યાર આજકાલ હને કામ વધારે હોય હ તો હું થોડીક વ્યસ્ત રહું અને આજે જ હું ફ્રી થઈ મેં વિચાર્યું કે તારી સાથે પણ હું શાંતિથી વાત કરું આજે
બહુ સારું કર્યું સારું થયું કે તે ફોન મેં ફોન તને કર્યો નહીતર તો ફોન કરવાની કઈ કઈક વિચિત્ર ગ ઘટના બેની આજે મારી સાથે કેમ કે મારી બેન નો ફોન આવ્યો એટલે એનું નામ પણ તારા નામ થ્રું જ હતું એટલે મને એમ થયું કે લાવો હવે તને ન ફોન કરી લો
અરે સુું થયું યાર બધું બરાબર તો છે ને
હા બધું બરાબર છે પણ હમણાં એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યું હતું મ બ ઈ ફોન પર હે ને એક ભાઈ કીધું કે તમારું પાર્સલ આવી ગયું તો મને એમ થયું કે મારા ઘર ન પુરુષમું તો મેં ક્યારેય ફોન ઉપર કે એવું કઈ આપ્યું પણ નથી તો કેવી રીતે થીયુ હશે હેય
આપરે તે ભૂલ થી પણ ઓટીપી કે બેંક બેંકની વિગત નથી આપી દીઘી ને ને કે ભૂલ કોઈને તારા ઘર નુ પુરુ સરનામુ કે ફોન નંબર તો શેર નથી કર્યો કોઈ સાથે એવું બનેલું
ના ના હું તો ક્યારેય મને ખબર જ છે કે આજકાલ છે ને આવા ફ્રોઉંડ બોહ જ થાય એટલે હું તો કોઈને આપતી જ નથી પ મારા ફોન નંબર સરનામું કે ઓટીપી કોઈ જાત એટલે જ મેં એને ને તરત જ દીધું કે મારે કોઈ સમ નથી આયવું એટલે ને અને મે હે ફોન જ કાપી નાખ્યો પછી તરત જ એ નંબર ને બ્લોક કરી દીધો
હા એકદમ સાચું કર્યું તે આપડી હેને અંગત માહિતી સુરક્ષિત રાખવી અત્યારે બો જરૂરી હે મેં પણ કોઈ અજાણ્યા લિંક પર ક્લિક કરવાનું કે કોઈ ઓ તી પી આપવાનું બંધ જ કરી દીધું હે પણ તે ખરેખર કોઈ ઓનલાઈન ઓર્ડર કર્યો હોય તો કેશું
ના યાર હવે તને ખબર હે કે દશામા ના વ્રત આવે છે તો હે ને પૂજા માટે થોડો સામાન મંગાવ્યો હતો એટલે મને એમ થયું કે કદાચ ત્યાંથી ફોન હશે પણ મને તો સમ કા ગઈ યાર એટલે પછી મેને ફોન જ કાપી નાખયો
અરે વાહ યાર દશામા ના વ્રત તો આપડા ગુજરાતમાં તો આ તહેવારનું બો જ મોટું મહત્વ હોય છે અષાઢ મહિનાની આસપાસ થીને જ આ વ્રત શરૂુ થાય છે બ બરાબર ને
હા એકદમ સાચુ હે તારું અ અષાઢ હે અષાઢ ની વધ અમાસ થી શરૂ થાય અને ઈ પૂરા હે ને દસ દિ દિવસ સુધી છે આ પવિત્ર વ્રત ચાલે છે ઈ શ્રદ્ધાળુ છે ને માટીની સાઢળી એટલે કે ઊંટ હોય ને ઈ ઊટ દશામાંની મૂર્તિ ઘરે લાવે કોક ઊટ લાવે ને કોક દશામાની મૂર્તિ લાવે અને દસ દિવસ છે ને દસ દિવસ સુધી હે ને માતાજીની ભક્તિ જ કરે
હા યાર એ તો તારી વાત સાચી જ છે કે દસ દિવસ લગીને હે ને આપડે કરે પણ મને આટલી બધી નથી ખબ ખબર કે દસ દિવસ લગીને આ બધું ચાલતું હોય દસ દિવસમાં તો ઘરનું વાત વાતાવરણ પણ કેટલું ભક્તિમય અને સકારાત્મક બ બની જતું હોય છે સાચું ને આ વખતે પણ મારોું એવો વિચાર છે કે હું દશામાંનું વ્રત કરું પણ મને ને આની પૂજા અને વિધિ વિશે વધુ પડતો ખ્યાલ નથી કે શું કરવાનું હોયને કઈ રીતના પૂજા કરવાની એટલી બધી માહિતી નથી
તું મને થોડીક માહિતી આપીશ તો હું પણ વિચારું કે આ વખતે હું પણ કરું
ચોક્કસ જો એમાં હે ને સૌથી પેલા દિવસે હે ને આપણેે માતાજીની મૂર્તિની હે ને સ્થાપના કરવાની હોય અને ત્યારબાદ હે ને જમણા હાથે કાચા સુતરાનો દોરામાં દસ ગઠ બાંધી અને એ પવિત્ર હે દોરો બાંધવામાં આવે ને એઈ રીતે હે ને માતાજી ની પછી હે ને આરતી થાય અને એને પછી એની પૂજા કરવામાં આવે
અચ્છા એટલે દસ દિવસ માટે મારોો દોરો અને ખાવા પીવા નો પણ. શું નિયમ હોય? એવું ચોક્કસ હોય.
હા, આવ્રત કરનાર બેહેનો છે, ને એ દિવસમાં માત્ર હે ને એક જ વાર જમે જમે છે. જેને આપણે એને એક ટાણ કેવાય આમ અને ઈરોજ જ સવારે અને સાંજેને માતાજીની ધૂપ અને દીપ થી પૂજા થાય. અને આરતી ગવે અને દશમા ના હને પવિત્ર કથા વચાય. ત્યારે
હા, યાર દશામાની કથા તો બહુ પ્રેરણાદાયક છે, પેલી રાજા અને રાણી વારી વાર્તા મારી દાદી મને કેટલી વખત સંભળાવતા હોય. કે રાજા રાણી ની વાર્તા હોય પણ મને એની વાર્તા યાદ જ નથી રહેતી. તને કઈ ખબર હે?
હા, મને તો ખબર છે એમાં છે, ને કથામાં એવું આવે કે રાજા હે ને પોતાનો ધન અને વૈભવ અને રાજપટ ન ખૂબ એને ને અભિમાન આવી જાય એ રાજાને એટ હેને દશામાનું વ્રતનું હેને અપમાન કરી નાખે તો આનાથી ને માતાાજી નું કોપામાં એનું એટલ એમ કે ટૂંકમાં એને ક્રોધિત થાય છે, એ માતાજી અને હે ને રાજા અને રાજા ને હેને દશા હેને સાઓ બગડી જાય. અ સાવ એટલે સાવ ઇ મહેલ માંથી છે ને વ ઝોપડીમાં વહી જાય એટલે એ પોતાનું હોય ને બધું જ ગુમાવી દે ત્યારે
હા, યાર એ ઈ વાત તો હે ને મારા દાદી છે, ને મને કરતા હતા પણ મને આમ પ્રોપર વાત યાદ નથી રતી પછી મને યાદ આવ્યું કે હા મારા દાદી એ મને એવું પણ કીધે લુ. કે જયારે રાજા ને પોતાની ભૂલ સમજાય એને એટલે એને સાચું હૃદય પરિવર્તન થાય હ અને એને બઉ દુઃખ લાગે છે, કે મેં આ બધું બ ખોટું કર્યું ને આમ દિલ થી જ પરિવર્તન લાવી દે હ પછી હે એવું વિચારે છે, કે અ કે એને ભુલ સમજાઈ જાય ને એટલે કે દશામા નું વ્રત કરે અને ત્યારે પછી માતાજી છે, ને પ્રસન થાય છે, અને તેને તેનું બધું જ પાછું આપી દે હ ઈ તને ખબર છે?
હા, આ કથામાં હે ને આ કથા આપણને એવું શીખવી છે, કે મા ને ક્યારેય સંપત્તિ કે સત્તા ન હોય ને ક્યારે અભિમાન ન કરવો જોઈએ કેમ કે રાજા એ છે, ને ખુબ જ અભિમાન કર્યો હતો એની ઘરવાળ વ્રત રેતી હતી ને તો એ વ્રત માટે એને પણ ઈ મનાઈ કરતો અને એવું બધું એને બવુ એટલે કરવારના ત્રાસ ત્રાસ આપતું હતું ને એવું બધું હતું એટલે એ પ્રમાણે હ ને પછી મા માતાજી ક્રોધિત થાય છે, ને રાજાનીને દસ્તા છે, ને બગાડી નાખવી અને એટલે એવું માનવામાં આવે છે, કે દશામાંને ધારે ને તો માણસની હને દશા સુધારી પણ શકે અને જો એ અભિમાન કરે ને તો દશા એની બગડી પણ શકે છે.
હા, યાર આ તો તારી વાત બવ સુંદર વાત તે કીધી મને પણ મને નથી ખબર કે એને દસમા દિવસેને શું કરવાનું હોય ઈ એ તને ખબર છે કઈ?
હા, દસમા દિવસે એટલે કે હેને વ્રત્ન છેલ્લો દિવસ હોય એને ત્યારે હ ને આખી રાત જાગરણ હોય અને આખી રાત જાગીને આપણેને માતાજી ના ગરબા ગાઈએ છીએ અને કીર્તન ભજન કરીએ છીએ. પછી અમારે તો સોસાયટીમાં એવું હોય કે છે ને બધા સાથે મળી મળીને અલગ અલગ ગરબા પણ કોઈ રમતા હોય કોઈ પછી પેલી ચેરવાડી રમત ઈ રમતા હોય ઘણી બધી અમે અલગ અલગ રમત રમીએે એટલે કેમ કે એને ચાર થી પાંચ વગાડવાના હોય. અ સવારના એણે એ પાંચ વાગ્યા હુંધી બધા જાગતા હોય અને પછી હે ને આપડે માતાજી ને હેને મૂર્તિ ની સુધ સુદપાડી માં હેને પાણીમાં પધરાવી દેવા ની હોય એટલે કે એનું વિસર્જન કરવાનું હોય
હા યાર એ વાત તો સાચી પણ વિસર્જન વખતે તો આંખમાં આંસુ આવી જાય કેમ કે દસ દિવસ સુધીના આપડા ઘરમાં માતાજી રિયા હોય ને પણને એમના પ્રત્યે એટલો લગાવ થઈ ગયો હોયને આમ એકદમ માતાજી નું વિસર્જન કરવું ઈ પણ કેટલો આઘાત લાગે મનને
હા હા એ તોસ દુઃખ થાય ને આપણને દુઃખ થાય કેમકે એ દસ દિવસ છે ને આપડા ઘરમાં રિયા હોય એટલે આપણને હેને આમ આમ વધારે લગાવ થઈ ગયો હોય એના ઉપર આપણને શ્રદ્ધા હતો એ અમ તો હોય જ એટલે અને ખુશી પણ હોય કે માતાજ દી હે ને આવતા વર્ષે ફરીથી આવશે એટલે ઈ બાબતે હે ને થોડુંક દુઃખ ઓછું થાય કે આવતું વરસ આવશે ત્યારે પાછા એને આપડે ધૂમધામ થી પાછા લઈ આવશું અને પાછા આપ બેહ બેસાડ શું એટલે હે ને આખું વર્ષ હે ને આપડા પરિવારની દશા સારી રાખે ઈ બાબતની આપ પડે એને પ્રાર્થના કરી અને ઈ બસ સુખ શાંતિ જાળવી રાખે ઈ રીતે આપડે એને હે ને પ્રાર્થના કરવી જોઈએ
હા યાર તારી સાચી વાત છે આ વ્રત માત્ર સ શ્ધા નથી વધતી પણ આપણી ધીરજ અને સમય પણ વધે છે તે બહુ જ સર રસ માહિતી આપી ફાઈનલ આ વખતે હું પણ આ વ્રત કરવા માંગુ છું
બહુ સરસ તે આજે નિર્ણય લીધો તો છે ને આપડે એક કામ કરીએ કે આપડે કાલે હેને બને સાથે મળીને માર્કેટમાં જઈએ કેમ કે હેને ઈ દશામા ના વ્રત માં હે ને પૂજા પને એવું બધું આપ પડે સાથે લેવું પડે એટલે ઈ આપણેે હેને જઈને પૂજા પુલ લઈ આવીયે માર્કેટ માંથી અને બધો સામાન પણ બીજો ખરીદીશું અને માતાજીની મૂર્તિ પણ લઈ આવશું તારું શું કેવું?
હા સો ટકા છે આપડે રૂબરૂપ જઈને જાતે બજાર માંથીને બધી વસ્તુ લે આવસુ એટલે પેલા ઓનલાઈન ફ્રોડ અને ઓટીપી વાળા ની કઈ ઝંઝટ જ ના રહે
હા તો એમ કરીએ કે તો છે ને આપડે ડાયરેક્ટ છે ને કાલે આપડે બજાર જ મળીએે કેમ કે તું ઘરે આવીશ તો પછી વધુ લેટ થઈ જશે પછી અ ટ એમ સાંજ પડી જશે લેવામાં તો રાતની એને મજા ન આવે તો આપડે દિવસ પડે આપ પડે બધી વસ્તુ હે દરસામાન લઈ લઈએ તારું શું કેવું?
સારું ચાલતું કે એમજ કરશું હવે હું ફોન કું મારે થોડું ઘરનું કામ બાકી છે તારી સાથે વાત કરીને મને બહુ મજા આવી દશામા ના વ્રત વિશે આટલું સરસ તે મને સમજાવ્યું
હ ચાલ તો કાલ મૈડા બાઈ
હા બાય બાય ટેક કેર જઈ દસામાં
જય દશમાં